કેમ છે
હાઈ હું મજામાં છું તું કેમ છે
હુ પણ મજામાં ઘણા દિવસ થી વાત ના હોતી કઈ એટલે વિચાર્યું આજે લાંબી વાત કરીએ
હા સરસ વિચાર છે આજનો વિષય શું રાખીએ આપણે
ચાલ સોશિયલ મીડિયા વિશે વાત કરીએ આજકાલ તો દરેક ના જીવનનોોભાગ બની રહ્યો છે
હા સાચી વાત સવારે ઉઠ ત્યારે પણ સૌથી પહેલા ફોન હાથમાં લઈએ છીએ અને અને રાત્રે સૂતા પહેલાં પણ સોશિયલ મીડિયામાં જોઈએ
હા ઘણી વખતે તો ખબર જ નથી પડતી કે કેટલો સમય વીતી ગયું
હા તું સૌથી વધુ શું ઉપયોગ કરે કયા એપ વાપરે છે
હું મુખ્યત્વે ઇન્સ્ટાગ્રામ વોટ્સપ અને યુટ્યુબ વાપરું છું ફેસબુક હવે ખુબ ઓછું વાપરું છું
હા હું પણ એજ યુટ્યુબ પરથી અભ્યાસ ના વિડીયો પણ જોઉ પૂછો
સોશિયલ મીડિયાનો સૌથી મોટું ફાયદો શું લાગે છે
અ સોશિયલ મીડિયા નો ફાયદો તો બહુ ઘણા છે દુનિયા દુનિયાના કોઈ પણ ખોડાની માહિતી આપણે મેળવી શકીએ નવા સમાચાર શિક્ષણ અને નવી ટેકનોલી ટેકનોલોજી નોકરીની માહિતી આવી પણ આપને જાણકારી મળે પડે છે સોશિયલ મીડિયા દ્વારા
હા અને ઘણા લોકો ઘરે બેઠા પોતાનું બિઝનેસ પણ ચ ચલાવી શકે છે
હા નાના વેપારીઓ પણ પોતાના પ્રોજેક્ટ નો પ્રચાર કરી શકે સોશિયલ મીડિયાથી
હા એક સારો વિડિયો વાયરલ થઈ જાય તો લાખો લોકો સુધી પહોંચી જાય
હા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ ઉપયોગી છે ઓનલાઈન ક્લાસ નોટ્સ પ્રશ્નપત્ર કરંન્ટ અફેર્સ બધું વધુ મેળવી શકાય.
પરંતુ નુકસાન પણ ઘણા છે.
સૌથી મોટું નુકસાન સમયનો બગાડ છે.
બિલકુલ પાંચ મિનિટ માટે ફોન ખોલીએ અને એક કલાક પસાર થઈ જાય.
અને પછી અભ્યાસ અધૂરો રહી જાય.
ઘણા લોકો બીજાના જીવન સાથે પોતાની સરખામણી કરે છે. છે.
હા હા. બધા પોતાની ખુશી અને સફળતા જ બતાવે છે. હકીકત તો અલગ જ હોય.
એના કારણે આત્મવિશ્વાસ પણ ઘટી શકે.
હા સાચું માનસિક સ્વાસ્થ્ય પણ પર અસર થાય છે.
સાયબર બુલિન વિશે સાંભળ્યું છે?
હા હા કોઈ કોઈને ઓનલાઈન પરેશાન કરવું. ખરાબ કોમેન્ટ કરવી અથવા મોટી માહિતી ફેલાવવી. તે ખોટી માહિત ફેલાવીએ. તે સાયબર બુલિંગ છે.
એ બહુ મોટી વાત છે. ખોટી વાત છે કે એવું એવું સાયબર બુલિંગ ન કરવું જોઈએ.
હા પ્રાઈવેસી નું પણ ધ્યાન રાખવું જોઈએ.
હમ. અજાણ્યા લોકોને વ્યક્તિગત માહિતી આપવી. ના જોઈએ.
હા ઓટીપી પાસવર્ડ અથવા બેંકની માહિતી. તો ક્યારેય શેર ના કરવી જોઈએ.
અને સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જોઈએ જેથી અ જેથી પ્રાઈવેસી બની રહે.
હા સ્ટ્રોંગ પાસવર્ડ તો જરૂરી છે અને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન પણ પણ ચાલુ રાખવું જોઈએ.
અ ફેક ન્યૂઝ વિશે શું કહેવું?
કોઈ પણ સમાચાર શેર કરતા પહેલા તેની સાચી તપાસ કરવી જોઈએ.
હા અને ઘણા લોકો વાંચ્યા વગર ફોરવર્ડ કરી દે છે.
સાચું. એના કારણે ગેરસમજ ફેલાય છે.
સોશિયલ મીડિયા દ્વારા લોકોની નવી સ્કીલ પણ શીખે છે.
હા કુકિંગ, કોડિંગ, ગ્રાફિક-ડિઝાઇન સ્પોકન ઇંગ્લિશ, ફોટોગ્રાફી ગ્રાફી બધું શીખી શકાય નવી નવી ટેકનોલોજી આવે એ પણ સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાણ થાય.
મને તો અંગ્રેજી અંગ્રેજી શીખવામાં યુટ્યુબ ખુબ મદદરૂપ બન્યું છે.
હા મને પણ યુટ્યુબ જ સારું મને તો લાગે છે.
ક્યારેક સોશિયલ મીડિયા પ્રેરણા પણ આપે છે.
હા સફળ લોકોની કહાનીઓ સાંભળીને આગળ વધવ વાની ઈચ્છા થાય છે.
પરંતુ મોટિવેશન જોવામાં જ આખો દિવસ પસાર ન થાય એનું ધ્યાન પણ રાખવું જોઈએ.
હા સાચું માત્ર જોવાથી કઈ નથી થાતું અમલ કર હોવો જરૂરી છે.
હા સ્ક્રીન ટાઈમ ઓછો રાખવો જોઈએ.
હા હું હવે દરરોજ લગભગ બે કલાકની મર્યાદા રાખવાનો પ્રયત્ન કરું છું.
હું પણ નોટિફિકેશન બંધ રાખું છું જેથી ત્યાં ના ભંગ થાઈ
હા ભોજન સમયે ફોન વાપરવો જોઈએ?
ના પરિવાર સાથે વાતચીત કરવી વધુ સારી
હા. મિત્રો સાથે મળીએ ત્યારે પણ બધાના હાથમાં ફોન જ હોય છે.
હા સામે બેઠેલા લોકો કરતા ફોનને વધુ મહત્વ આપે છે.
હા આ આદત બદલવી જોઈએ.
અને બાળકો માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત હોવો જોઈએ.
હા માતા-પિતા એ માર્ગદર્શન આપવું જોઈએ કે વધુ સોસ શલ મીડિયામાં ધ્યાન નથી આપવું
જેમ કે પર્યાવરણ બચાવ સાથે સામાજિક જાગૃતિ પણ ફેલાવવી જોઈએ.
હા વૃક્ષ રોપણ, રક્તદાન, શિક્ષણ અને સ્વચ્છતા પર્યાવરણને પર્યાવરણને બચાવવાનું આવું બધું જાગૃતિ ફેલાવા જોઈએ સોશિયલ મીડિયાથી
કુદરતી આપતી આ આવે ત્યારે પણ લોકો ઝડપથી મદદ કરી શકે
હા અને જરૂરિયાતમંદ લોકો માટે પણ એક એકત્રિત કરવા માટે પણ મદદ કરે
તને શું લાગે છે, સોશિયલ મીડિયા વગર જીવન શક્ય છે?
શક્ય તો છે, પણ આજના સમયમાં મુશ્કેલ છે. કારણ કે ઘણી માહિતી અને સ સંકર્ક સંપર્ક એના પર આધારત છે.
એટલે તેનો ઉપયોગ બંધ નથી પણ સમજદારીથી કરવો જોઈએ.
બરાબર ટેકનોલોજી સારી કે ખરાબ નથી તેનો નો ઉપયોગ કેવી રીતે કરવો તે મહત્ત્વનું છે.
હા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ અભ્યાસ અને જ્ઞાન કારકિર્દી માટે વધુ કરવો જોઈએ.
હા. અને મનોરંજન માટે પણ મર્યાદા રાખવી જોઈએ.
દરરોજ થોડો સમય પુસ્તક વાંચવામાં કસરત કરવામાં અને પરિવાર સાથે પસાર કરવો જોઈએ.
હા એથી જીવનમાં સંતુલન રહે છે.
આજથી વાત વાતચીત થી આજની વાતચીત થી મને સમજાયું કે સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન છે
હા સોશિયલ મીડિયા ના તો બહુ ઘણા ફાયદા પણ છે અને નુકસાન પણ પ છેી
હા તેનો ઉપયોગ કરવો એ દરેકની એક જવાબદારી છે
હા લોકો તેનો દુરપયોગ પણ કરે છે કોઈને ઓનલાઈન ફ્રોડ પણ થાય છે અને કોઈ બ્લેકમેલ પણ કરી લોકોને
તે તે તે ખોટી વાત છે જેથી આપણે અ પ્રાઈવેસી નો ધ્યાન વધુ રાખવો જોઈએ
હા અને પાસવર્ડ પણ સ્ટ્રોંગ રાખવો જોઈએ
હા આજની વાતથી મને સમજાયું કે સોશિયલ મીડિયા શક્તિ સાડી સાત જન છે
હા સોશ્યલ મીડિયાના તમે કઈ કઈ સ્કીિલ શીખો છો સોશિયલ મીડિયાથી
સાઈબર સિક્ય્યોરિટી કમ્પ્યુટર સાયન્સ વગેરે
હા આવું શીખવાનું ખુબ જ જરૂરી છે આપણા જીવનમાં ભવિષ્ય જેમાં આગળ બહુ કામ આવશે
હા એ વાત તો સાચી છે આજે ખુબ સરસ લાગ્યો આ આ વાત પર ચર્ચા કરીને
હા મને પણ
ચાલ ફરી અબ ફરી વખત ફરી આપડે નવી વાત વિષય પર વાત કરી તસો
હા જરૂર ધ્યાન રાખજે
બઈ
બાય